હલો હલો! '
હા આવે છે અવાજ
હા આવે છે.
કેમ છો મજામાં?
હા હા મજામાં, તમે કેમ છો?
હું બી એકદમ મજામાં છું. શું છે જમિયા?
બાકી છે હજુ.
અચ્છા! તો તો, જો બાકી છે એમને હજ તો બનાવવાનું બી હશે.?
હા, ના બાકી છે બનાવવાનું. અમારે લેટ હોય છે.
અચ્છા અમારે પણ એવું જ છે, લેટ હોય છે, પણ કેવું છે? ક્યારેક ક્યારેક અ ભૂખ જલ્દી લાગી જતી હોય છે. એટલે આજે થોડું, અ સારું એવી સબ્જી બનાવવાની છે. પનીરની તો, મને એકચુલી થોડી વહેલા જ ભૂખ લાગી ગઈ છે.
હા, એ તો એમે ય પનીર ની સબ્જી હોય, એટલે બધાને જ ભૂખ લાગે. મેક્સિમમ બધાને ફા ભાવતું જ હોય પનીર.
હા, આઆ એટલે મોસ્ટલી બધાની ફેવરિટ જ હોય છે, પનીરની સબ્જી. ને શું છે? કે ઘરે જેવી વાત થઈ કે આજે પનીર બનાવવાનું છે. તો આમ અચાનક થી ભૂખ લાગી ગઈ છે. એવું છે. તમને શું ફેવરિટમાં છે.? તમારે?
માર ફેવરરટ તો એવું છે કે, મારા ફેવરીટમાં તો મને ઘરની ઘરે બનાવવાનો ટાઈમ નથી મળતો, અને પછી અ જ્યારે ટાઈમ મળે છે, ત્યારે હું મારા ફેવરીટમાં તો હું મેક્સિમમ મને તો ખીચડી જ બહુ ભાવે છે. અલગ અલગ હા, કેમકે, મને મારું! મારું માઇન્ડ એવું છે કે, હેલ્ધી હેલ્ધી ખાવું જોઈએ એમ. તો ખીચડી થી વધારે હેલ્ધી તો કઈ છે જ નહી. વેજીિટેબલ ખી ખીચડી છે. અલગ અલગ, અલગ અલગ ટાઈપ ની વઘારેલી ખીચડી. બધું જ, ખીચડી ના નામથી જ બધું ભાવે એમ
આવુ મેં પેલી વખત સાંભળ્યું કે કોઈની ખીચડી ફેવરિટ છે.
ભાવે લાઈક અ મગ છે, કે વેજીિટેબલ્સ છે. વેજીિટેબલ્સ માં અમુક નથી ભાવતા એવું બી બને કે ન ભાવે. બટ મેક્સિમમ બધા ભાવે એમ.
અચ્છા બરાબર.
હમ. લાઈક મને મને એવું છે કે ઘરે બનાવેલું કઈ પણ ભાવે. કે જે હેલ્ધી હોય.
બિલકુલ મારા જેવું જ છે આપડે બંનેને સેમ જ છે. કે મને બી એવું જ છે કે ઘરે જે બન્યુ હોય તે જ ભાવે. હું એક્ચુલી કદાચ બારે, અ ક્યારેય જમવા બી જઈએ તો હું જે ઘરે જે મને અ સેટિસ્ફેક્શન મતલબ જે સંતોષ મળે એવો બહાર તો મળ મળતો જ નથી ક્યારેય.
ઓકે બરાબર છે. મારું બી એવું જ છે બાર અને બાર નું બી મને એવું જ છે કે મને ઢોસા ભાવે છે, અ ચાઇનીઝ ઓછું ભાવે. છે ઢોસા હેલ્ધી હોય છે એટલે એ ભાવે છે.
હા એ બરાબર.
બાકી પનીર સબ્જી પનીર ની સબ જી રોટી એ બધું અને મારા હસબન્ડને મારો સન છે તે બહાર જઈએ છે તો એ તંદુરી મંગાવે છે નાન મંગ ગાવે છે, પણ હું તો હંમેશા ચપાતી જ મંગાવું છું કેમ કે મને એજ
તમારે મારે ખબર નહિ કેમ બધી વસ્તુમાં સેમ સેમ જ આવે છે.
હ
જેમ કે મારું બી એવું જ છે હું નાન બિલકુલ એટલે બિલકુલ નથી ખા ખાતો. અને મારું બી એવું છે બહાર જવું ક્યારેય પણ કોઈ ઈવેન્ટ હોય તો
મેં તો, બહાર જવાનું હોય ને તો બસ એમ જ કહ ચલો ઢોસા ખાવા જઈએ. બસ એક જ વસ્તુ હોય ચાલ ઢોસા ખાવા જઈએ.
ટુલસામાં તો કેવું છે મને ઠીક ચ ભાવે છે પણ ઢોસા કરતા તો જયારે બારે જમવા જવાનું થાય એટલે હું તો ગુજરાતી થાળી અથવા પંજાબી થાળી માં જ જવું.
હા બરાબર.
એવો સંતોષ મળે કે હા હું જમ્યો છું એમ.
હા એટલે તમને, તમને એવું હશે કે તમને ફૂલ ખાવા જોઈતું હશે અને મને થોડુંક થોડુંક
હા તમારું તો જે રીતે તમે ફેવરેટ મને કીધું એટલે તમે, અ ડાઈટિંગ ટાઈપ જ તમે
હમ હા બસ, મને ઓટ્સ ના ઓટ્સ ના પુડા ભી બો જ હું ઓટ્સ ના વેજીિટેબલ નાખીને પૂડા બનાવું છું. છું એ બી મને બહુ જ ભાવે છે.
બરાબર તો તમે ડઇટિંગ સાથે સાથે જીમ બી કરતા જશો હે ને.
નહી નહી જીમ નથી કરતી.
અચ્છા, તો મતલબ અત્યારે ખાલી ડઇટિંગ કરો છો.
હા થોડું થોડું. ટ્રાય કરું છું થાય થાય એટલું કરું છું એમ.
હા બરાબર છે એ સારી વાત છે કે ભાઈ જેટલું આપડાથી થાય ું કરવું જોઈએ.
હા અને પાછું એવું છે કે અમે ત્રણ જ જણ તો ત્રણ માટે કક બધું અલગ અલગ નહી બને એટલે લોકોને જે ભાવે તેમાં હ મારું હેલ્ધ
શોધી લઉં છું ને એ ખાઈ લઉં છું એમ
હા એ બરાબર છે
બાકી અમારે તો જુવારના રોટલા અને સબ્જી બી બને છે. કે અમારા અમારા ઘરમાં બહારનું બી મારા સનને ને મારા હસબન્ડને બારનું બી એટલું ભાવે છે. કે બધું જ હેલ્ધી અનહેલ્ધી બધું જ ભાવે છે એ લોકોને બહારનું અને મને એવું છે કે મને હેલ્ધી ભાવે છે.
બરાબર છે બરાબર છે હવે તમે જે વાત કીધી ને એ વાત ઉપરથી હું કઉ છું. કે જેવું તમે કીધું કે તમારા માટે અલગ હેલ્થી તમે નીકાળી લો છો છોકરા માટે ને તમારા હસબન્ડ માટે એમને જે મતલબ જોઈતું હોય એ તમે બનાવી દો હવે આ આજ રીતે રી ના છે ને લગભગ ઘણા બધા ઘરમાં આજ વસ્તુ ચાલતી હોય છે. કે ભાઈ ચાર થી પાંચ લોકો રહે. તો એમાં એક એક કોઈ એવું હોય કે જેને ડાયટ કરવું હોય છે. એટલે અ જયારે કોઈ સબ્જી કેતે બને એટલે ઘરમાં બે બે રીતના બધી વસ્તુ બનાવી પડતી હોય છે. બરાબર છે જેમ કે કોઈ સબ્જી બને તો જે ડાયટ વાળો હોય એના માટે ખીચડી અલગથી બનાવી પડતી.
હા
હવે જેમ કે તમારા ઘરે એ રીતના છે મારા ઘરે પણ એવું જ છે. કે મારા જે બ્રધર છે એ રીતના છે. અત્યારે ડાયટ કરે છે તો એનું બધું અલગ જ હોય રાતે ખીચડી જમવા માટે હોય છે. તે ડાયટ ની વસ્તુ જ અલગ થતી હોય.
હમ બરાબર છે
હા ના
મને મારે તો અને મને તો ભાખરી બી બહુજ ભાવે છે મને ત્રીસે દિવસ મને ભાખરી આપે ને તો બી ચાલે મને એટલું બધું ભાવે ભા કરીરી
ભાખરી હા ભાખરી બી સારી વસ્તુ છે હેલ્થી બી છે. અને
પણ એ થોડું ઓછું પ્રિફર કરું કેમકે એમાં ઓઈલ વધારે
હા હોય છે હોય છે સાચી વાત છે પણ આમ જોવા જઈએ તો જે પરાઠા બનતા હોય એના કરતા ઓછું હોય છે એમાં મારા ખ્યાલથી
હમ
એક
હા એ છે કે અમે લોકો અમે લોકો કાઠિયાવાડી છીએ તો વાળી ભાખરી જે જાડડી જાડડી તાવડીમાં બનાવેલી કડક કડક ભાખરી મને બહ જ ભાવે છે ચા સાથે ચા અથાણું
હા બધા ન સવાર માં લગભગ કાઠિયાવાડીઓને તો આજ વસ્તુ જોત હોય છે સવારમાં એમને ભાખરી આપી દો અને ચા આપી દો એટલે એના માટે
હા અમારે કાઠિયાવાડી માં કેવું છે કે સવારે સવારે છે ને યા તો દહી તિખારી બનાવે ભાખરી બનાવે માખણો હોય અ એટલું એટલું મસ્ત ખાવાનું હોય ને સવારના કે આપડે ર કી જ ના શકીએ પોતાને
હા સાચી વાત છે સાચી વાત છે તમારી
ગામડામાં તો એવું જ હોય છે અહિયાં એટલું બધું સિટીમાં એટલું બધું એ બધું ના હોય કે ચાને ભાખરી હોય પણ કોઈ વખત એમ
હા બરાબર હવે સીટ. ટીમાં અને એમાં કેવું છે કે સવારમાં અ મોસ્ટલી ઘણા બધા જેમ કે કાઠિયાવાડી ગુજરાતી લોકો છે એ તો બધા ભાગ આખરી ને એજ બનાવતા હોય પણ ઘણી બધી જગ્યાએ કેવું છે કે સવાર માં માત્ર પૌવા બનતા હોય
હા એવું બી બને છે અમારે પોૌવા બને છે ઉપમા બને છે. ભાખરી હોય કોઈ વખત. અ રાતના કઈ ઈડલી સાંભાર કે એવું બનેલું હોય તો એ એ પાછું સવારના. બની જાય એવું બી બને
હા એ વાત બી છે કેમકે અમારે પણ એવું છે સવારમાં અ
ને એકચુલી અમારે તો રાતના કેવું છે કે રાતના તો કઈ બી આ લોકોને બેઓને કઈક નવું જ જોઈએ ખાવા માટે કે કઈક અલગ બનાવો કંઈક અલગ બનાવો હ ડેઈલી ડેલી શું અલગ બનાવાનું તો દાઢો ઢોકડી હોય છે ક્યારેક રાત્રે દાળ ઢોકળી હોય ક્યારેક ઈડલી સાંભાર હોય.
બરાબર છે બરાબર આમાં કેવું છે કે હવે આપડું મન થોડું છે ને કેવું ચંચલ હોય છે. અચ્છા હવે કોઈ એકને એક વસ્તુ ખાઈને છે ને એના માટે પેલું. એની જે ફિલિંગ્સ આવે પૂરી થઈ જાય છે.
એકાદ દિવસ એકાદ દિવસ થેપલા હોય છે એકાદ દિવસ અઠવાડિયામાં ભાખરી હોય છે. પછી કોઈ વખત પરાઠા અને પનીર ની સબ્જી હોય છે
હા બરાબર છે બરાબર છે. તમે જેમ કીધું કે આપડે અ અલગ અલગ રોજ સાંજે જોતું હોય છે એ મારું બી એવું છે કે આપડે આમ ઓફિસ પર હોઈને સાંજે જઈએ તો આમ અંદર થી પેલા ઈમેજિન થઇ જાય. કે આજે સાંજે જઈને શું જમશું બરાબર છે એટલે આપને ઘરેથી એમ કઈ દ કે અ આજે ગૌબર બટાકાનું શાક છે તો જો ગમતું હોય તો બઉ મ જાય જાય ના ગમતોું હોય તો આપડું મૂળ બગડી જાય.
હા બરાબર છે કેમ કે અમારે તો એવું છે ને કે આ લોકોને હું એમ કહ ને કે ભાખરી બનાવ નહી ભાખરી નથી ખાવી. પછી કેટલા બધા આપને તો બી એ લોકો નહી આ નહી પેલું નહી પેલું નહી તો બ રોજ રજ અને રોજ અલગ અલગ લ બું બ આવું બી કેવી રીતે હું પોતે બી વર્કિંગ છું. તો હું ઓલરેડી ત્રણ વાગે આવું છું સવારની જાઉં છું તો ત્રણ વાગે આવું છું. ત્રણ વાગે આવીને હું રસોઈ બનાવ. પછી અમે જમીએ છીએ એટલે ચાર વાગે જયું હોય. પછી રાતના તો ભૂખ જ ના હોય.
હા.
કે આઠ વાગ્યા સુધી આઠ નવ વાગ્યા સુધી તો ભૂખ જ ના હોય ને પછી એમ કે ભૂખ લ તો હવે નવ વાગ્યા પછી આપણે શું બનાવા બેસીએ એમ
સાચી વાત છે સાચી વાત છે જેમ તમે કીધું ને કે વર્કિંગ છો તમે એટલે આપડે ચાર વાગ્યે જેમ જમનુ થતું હોય મારું પણ એવું જ છે કે અમે ઓફિસ ના કામમાં હોઈએ તો અમે ત્રણ કે ચાર વાગે એ રીતના ફ્રી થતા હોય. એટલે અમારું બી જમવાનું ચાર વાગી જાય ત્યારે પાંચ બી વાગી જાય છે. એટલે અમારે પણ રાત ના આજ વસ્તુ બને છે કે આઠ નવ સાડા નવ દસ વાગ્યા સુધી ક્યારેક ક્યારેક ભૂખ જ નથી હોતી બિલકુલ ભૂખ નથી લાગતી અને પછી દસ સાડા દસ અગિયાર વાગ્યા પણ ભૂખ લાગે છે. અને રોજ ન કેવું છે કે પછી ટાઈમ જ આખો ચેન્જ થઈ જાય છે આપણો. કે ભાઈ બપોરના ચાર વાગ્યા નું થઈ જાય અને રાતના સાડા દસ અગિયાર વાગ્યા નું થઈ જત
હા એટલે પછી એ બધું લેટ લેટ ખાવાથી આપડી હેલ્થ પર બી અસર થાય છે કે.
હા એ એ વાત તમારી એકદમ સાચી છે.
ખાઈને તરત સુવાતું નથી અને પછી સુવામાં લેટ થઈ જાય છે સવારે ઉઠવામાં લેટ થઈ જાય છે એટલે એ હેલ્થ પર બહુ જ અસર કરે છે.
બહુ સાચી વાત છે બહુ સાચી વાત છે મને તમારી પાસે થી બહુ જ મસ્ત માહિતી મળી છે હું તમને છે ને પછી આપડે આ વસ્તુ વિશે પાછી ચર્ચા
ઓકે ઓકે હા ઓકે બાય જય શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ